હલો કેમ છે
બસ મજામાં તું કેમ છે
બસ હુ પણ સારી છું આજે એક રસપ્રદ વિશે આપણે વાત કરીએ
હા જરૂર કયા વિષય પર વાત કરવી છે તારે
આજે આપણે પૈસા મહત્ત્વના કે ખુશી તારો મતે કયું વધારે મહત્ત્વનું છે એના ઉપર આપણે વાત કરીશું આજે
ઓહહ અ બોજ સારુ વિસ્યે છે માટે મારાં માટે તો અ ખુશી મહ મહત્વ ની છે કારણ કે ખુશી ખુશ રહેવું તે આપણા સ્વાસ્થ્ય માટે આપણા માટે પરિવાર માટે બધા માટે સારું પછી અને તારા મતે
મારા માટેતે તો અ આમ જોવા જઈએ, તો હું તો એવું વિચારું કે પૈસા આજ આજકાલમાં પૈસા હોવું એ મહત્ત્વનું છે.
સાચી વાત છે તારી પૈસા તો જીવનમાં ખુબ જ જરૂરી છે. પણ ખાવા પીવા પૈસા માત્ર ખાવા પીવા ભણવા અને બીજી બધી જરૂરિયાત માટે પૈસા જોઈ પરંતુ માત્ર પૈસા થી જ ખુશી ખરીદી શકાતી નથી ને, એટલે તારા માટે પૈસા વધુ નથી?
અ બિલકુલ જો જો કોઈ વ્યક્તિ પાસે ઘણા પૈસા હોય. પણ પરિવાર નો પ્રેમ ના હોય. તો અને મિત્રો ન હોય અને મનને શાંતિ ન હોય. તો તે સ સાચું ખુશી રહી શકે પણ અ પણ જોવા જઈએ તો આજકાલના લોકોને તો પૈસાથી જ ખુશી મળતી હોય છે પૈસા છે. તો બીજા બધા પરિવાર ના લોકો બધા ખુશ પૈસામાં ખુશ રહે છે તો આજકાલ તો મહત્વ પૈસાઓને જ આપે છે. લોકો
હું તો એવું માનું બંને મહત્વનું છે. કારણ કે આ વાત પણ સાચી છે, તારી કે જો પૈસા ના હોય તો અ મુશ્કેલીઓ ઘણી બધી પડે છે, એટલે પૈસા જરૂરી છે પરંતુ જીવન જીવવા એક માત્ર હેતુ ના હોવો જોઈએ કે પૈસા જ તો ખુશી આપ ને મળે ક્યાંથી
જો આપણને ખુશી તો બધી જગ્યાએથી મળી શકે છે, જેમકે પરિવાર સાથે પરિવાર સાથે સમય પસાર કરવાથી પછી મિત્રો સાથે બહાર હરવા ફરવાની અને હસવાથી બીજાની મદદ કરવાથી આપણને ખુશી મળે છે, કેમ કે એ લોકોને આપણે આપડે કોઈની મદદ કરીએ તો એ લોકો આપણને સારા સારા આશીર્વાદો આપે છે, અને પોતાના અ સપના પૂરા કરવાથી આપણને ખુશી મળતી હોય છે, એકબીજાની મદદ કરવાથી આપણને ખુશી મળતી હોય છે. અને ક્યારેક ક્યારેક આપણને પૈસાથી બી ખુશી મળતી હોય છે.
સાચી વાત છે, તો તને સૌથી વધુ ખુશી કઈથી કઈ વાત થી મળે?
મને સૌથી વધારે ખુશી જ્યારે મારા માતા પિતા તમારા કામ કામથી ખુશ થાય છે મેં કોઈ કામ કરેલું હોય એમના માટે માટે કે મારા માટે બી અને મારા કામથી ખુશ થાય ત્યારે મને સૌથી વધારે ખુશી થતી હોય છે, અને હું મારા મનથી કામ કરું અને મને કોઈ એ માટે મને કહે કે હા ભાઈ તે સારું કામ કર્યું છે, તે અમારા માટે સારું કર્યું તો એ મારા માટે સૌથી એકદમ આખા જીવનની સૌથી ખુશી ખુશીદાયક વાત એ હોય છે. અને તને
મને તો મારા મિત્રો સાથે સમય પસાર કરવાથી, અને પરિવાર સાથે બહાર ફરવા જવાથી ખુબ ખુશી મળે ને સૌથી વધારે તો મને મારા મિત્રો સાથે જ
હા જોયુંને આ ખુશી માટે તો કરોડો કરોડો રૂપિયા બી જરૂરી નથી આપણને મિત્રો સાથેની ખુશી આપણને પૈસાથી ના મળે પૈસા આપીને આપણે કોઈ મિત્ર ખરીદીએ તો એ એ સાચો મિત્ર ના કેહેવાય મિત્ર જે આપણે એમનામ અચાનક જ બની જતા હોય છે અને એમને એ લોકો જોડે હરવા ફરવાની ને વાતો કરવાની જે મજા આવે એ પૈસાથી ક્યાંથી આવે
સાચી વાત છે. અને મિત્ર માટે આપણેે પૈસા વગાડવા એવું બધું કઈ હોતું જ નથી અને આ આજના સમયમાં પરિવાર અને મિત્રો એ બે જેવા સંબંધ છે કે જે પૈસા વગર પણ આપણી સાથે જે રીતે એમના દિલનો સંબંધ હોય તેજ રીતે આપણી સાથે રહે છે. એટલે એવું આપડા મિત્રતા માટે જરૂરી નથી કે પૈસા હોવા જોઈએ તે એક પૈસાથી પણ વધારે પડતું મહત્વની વાત છે આપણા જીવન માટે
સાચી વાત તે સાચી વાત કહી કે આપણા આપણે કઈ બી આખા જીવનમાં કઈ બી ખરીદી શકેશું પણ જેમ જેવમ આપણને આપણા માતા પિતા મળએ છે ને આપને આપણા ભાઈબંધો કે મિત્રો મળ્યા છે એ આપણને ક્યારે પૈસાથી મળત તા હોતા નથી એ આપણે એકદમ કુદરતી છે આપણા જોડે છે. એ ક્યારે જવાના નથી અને એ લોકો પૈસા માટે જ ખાલી આપણા જોડે નથી રેતા તા આપણે મુશ્કેલ સમયે આપણે ખુશીમાં દુઃખમાં એ હંમેશા આપણી આપણી સાથે ને સાથે જ રહે છે કોઈ પૈસા જોઈને મિત્ર એવું ન કરતું કોઈ પૈસા જોઈને માતા પિતા નથી બનાવતું એ બધું તો કુદરતી હોય છે.
સાચું પણ આજકાલના ઘણા લોકો પૈસા પાછળ જ દોડે છે કારણ કે તેઓ માને છે કે વધુ પૈસા એટલે વધુ શું પરંતુ હંમેશા એવું નથી હોતું તો એવું હોય તો આ ગરીબો ગરીબ લોકો હોય તે ખુશ હોય શકે
હા જો તેમના પરિવાર પરિવારમાં જો પ્રેમ હોય સંતોષ હોય અને એકતા હોય તો તેઓને બી ખુશી મળી શકે છે. કે જ્યાં સુધી એવું માનવામાં આવે છે જ્યાં સુધી પૈસા હોતા નથી ત્યારે લોકો સંપીને રહે છે પ્રેમ ભાવ થી રહે છે જેમ જેમ લોકોના જીવનમાં પૈસા આવતા રહે છે એમ એમ એ લોકો અ શું કહેવાય નાના દિલના થઈ જાય છે કોઈને કંઈ આપવું નહીં હોતું કોઈ એકબીજા જોડે કંઈ શેર નથી કરતું ને એકદમ કહીએ ને તો આવડી ભાષામાં કહીએ તો એકદમ કંજુસ બની જાય છે કોઈ કોઈની મદદ નથી કરતું પોતાના પોતાનામાં જ પોતામાં રહે છે.
હમ સાચી વાત તો શું આમ અમીર લોકોક દુઃખી પણ હોય સકે
હા કેમ ના હોઈ શકે જો તેમના જીવનમાં ત ત તણાવ હોય કે એકતા એકલતા હોય અથવા તો સ્વાસ્થનીય સમસ્યાઓ હોય તો એ લોકો બી પૈસાવા પૈસા હોય છતાં બી એ લોકો દુઃખી રહી શકે કે છે એ લોકો જડે એક લોકોને એવી એવી બીમારી થતી હોય છે જે પૈસા એટલા બધા પૈસા ખર્ચવાથી બી સારી નથી થતી હોય તો તો એ પૈસા ન શું મહત્ત્વ અગર એના એની જગ્યાએ જો આપણે કોઈ સારા મિત્ર બનાવેય આપણા જોડે સારા સંબંધ આપણે ચવ્યા હોય તો એ લોકો આપણા મુશ્કેલ સમયમાં આવીને આપણી મદદ કરી શકે છે. પૈસા તો શું આવી રીતે સારા સંબંધી હોય મિત્રો હોય તો એ એના જોડે બી આપ આપણે ઉછી ના લઈને આપણે આપણો જે બી ઈલાજ છે એ આપણે કરાવી શકીએ છ છેીએ અને એ પણ ખા આપ આપણી જોડે કોઈ સારા સંબંધ આપણે કોઈ બનાવ્યા જ ના હોય અને આપણે આપણે જોડે એટલા પૈસા હોય તો બી આપણે અ લોકો પોતાનો જીવ નથી બચાવી શકતા કેમકે મુશ્કેલ સમયમાં તો આપણો પૈસાનોો સહારો નથી દીતો આપણે આપણા પરિવાર આપણા જે સ સંબંધ થી આપણે જે સારા સારા અ જે રિલેશન બનાવેલા હોય છે એની જ જરૂર પડતી હોય છે.
સાચી વાત છે એટલે મને આ વાતથી એવું જાણવા મળે છે. કે ગરીબ લોકો હોય તે લોકોને એવું હોય કે ખાસ અમારી પાસે પૈસા હોત તો અમે ખુશ હોત અને તે તેમની પાસે પૈસા કરતાં પણ કિંમતી વસ્તુ છે પ્રેમ સંતોષ છે. અને જયારે અમીર લોકો એવું માને છે કે અમારી પાસે પ્રેમ, સંતોષ કઈ જ વસ્તુ છે નહી પણ તે લોકો પાસે પૈસા છે. એટલે બંનેમાં હું એવું માનું છું અત્યારે કે આપણી પાસે અ જીવન જીવાય તેટલા પૈસા અને સારા વધારે પ્રમાણમાં સારો પ્રેમ સંબંધ હોવો જોઈએ એટલે સંતુલન જરૂરી છે.
હા બંનેનું સંતુલન જરૂરી છે જો આપણે જોડે પૈસા ના હોય પણ પરિવારો હોય તોી લોકો એ કઈ કરી નથી શકવાના એ આપને એક ટાઈમ સુધી જ આપણી મદદ કરી શકી પછી તો આપણે પૈસાની જરૂર પડે અને જો પૈસા વધારે છે અને પરિવાર ન થી તો એ બી બરાબર નથી કે આપણે પૈસા ખર્ચી ખર્ચી ને બી કેટલું બધું પણ એ આપણને જે માનસિક રીતે જે આપણને સાથ જોઈએ છે એ આપડો પરિવાર ને આપણા સબ સગા સંબંધીઓને મિત્ર જ દઈ શકે છે તો આપણે બંનેમાં સં તુલન બનાવી રાખવું જોઈએ બહુ આપણને આપણને ખુશી મળે આપણે આપણે જરૂરિયાતો પૂરી કરી શકીએ એટલા પૈસા હોવા જરૂરી છે અને આપણે સગા સંબંધીઓને તો આખી જિંદગી જરૂર પ પડવાની છે તો આપણે એના ઉપર બી વધારે ધ્યાન દેવું જોઈએ એમ
જો તને એક પસંદ કરવાનું કહે તો તું શું પસંદ કરે?
આ હું ખુશી પસંદ કરું આ પ્રમાણે જો તું મને કોઈ એક એક લેવાનોનો તો મને કે તો હું આમાંથી ખુશી પસંદ કરું કારણ કે ખુશી માણસને માણસ મહેનત અ કરીને પૈસા કમાઈ શકે છે, પરંતુ ખુશી આપણે અ પણ પૈસાથી આપણે ખુશી કમાઈ નથી શકતા, ભલે આપણા જોડે ખુશી હોય. આપણા બધા જોડે પ્રેમભાવના હોય તો આપણે એકબીજાના એકબીજા મોટીવેશન આપ પીને એકબીજાને આમ પ્રોત્સાહન આપીને આત્મવિશ્વાસ વધારીને આપણે પૈસા કમાઈ શકીએ છીએ. અને તને
હમ સારું જવાબ, હું પણ ખુશી જ પસંદ કરું છું, કારણ કે આપણે ખુશ છીએ તો એ જ આપણી સૌથી મોટી કમાઈ છે. મને લાગે છે કે પૈસા સાધન છે, જીવન જીવવાની રીત નથી.
હા, સાચી વાત છે. આપણને અ પૈસાથી આપણે સારી જિંદગી સી જીવી શકીએ, પણ આપણે જે અ જીવનમાં જરૂરી જે લોકો છે, એ ના આપી શકે ખરીદીને
સાચી વાત છે. એટલે આજે આપણે બંનેને વાત કરીને ખબર પડી ગઈ કે પૈસા અને ખુશી એ બંનેવનો વચ્ચેનો તફાવત શું છે અને જીવનમાં સૌથી વધારે જરૂર શું છે.
હા, સાચી વાત છે. આમ તો જોવા જઈએ તો જીવનમાં બંને જરૂરી છે, પણ મોટે અ આજકાલ લોકો પૈસા માટે વધારે ગાંડા થઈ જાય છે, અને આ જ કારણે ગરીબ જે છે એ ગરીબ થતો જાય છે અને જે અમીર છે એ વધારે પૈસા કમાવાનો ઈચ્છે છે અને અમીર જ થતો જાય છે તો આબી એક આમાં બી સંતુલન બનાવી રાખવું જોઈએ. કે બધાને કંઈક ને કંઈક કઈ કામ મળવું જ જોઈએ જેનાથી લો પૈસા રોજિંદી જ કે અ રોજની જિંદગી એ કાઢી શકે એલોકાને રોટી, કપડાં અને મકાન મળી શકે ખાવાનું રોજ રોજ મળી શકે એટલું તો એ લોકો કમાઈ જ શકે એમ
હા, મને પણ આવુ આ બધી ચર્ચાઓ તારી સાથે કરવાની ગમે છે, અને મને વધુ શીખવા મળે છે.
હા, સાચી વાત છે. આ બધું અગર જો આવી રીતે આપણે વાતચીત કરીએ એનાથી જ આ પણને ખબર પડતી હોય છે કે કોનો શું વિચાર છે ને સાચો આમાંથી સાચો ઉકેલ શું નીકળે છે.
સાચી વાત છે. સારું, ચાલ હવે હું જમવા બેસું. આપણે ફરીથી વાત કરીશું.
હા, ચોક્કસ થી.
હા, સારું. ચાલ, આવજે ધ્યાન રાખજે.
હા, સારું. આવજે.